કેમ છો મજામાં.
હા બસ મજામાં બહુ દિવસ મળ્યા.
હા બસ આ તમે જોશો બધાની લાઈફ બી પા થઈ ગઈ છે.
હા સાચી વાત છે આજે આપણે ગામ અને શહેર ના જીવનની તુલના કરીએ કરવાની છે એ ટોપિક પર વાત કરવાના છીએ.
હા ખુબ જ સારો ટોપિક તમે પસંદ કર્યો આ ટોપિક આપણે ઘણી બધી વાર્તા બદલાવ લાભ ગેલાભ જાણી શકીએ છીએ.
સાચી વાત છે ગામડાનું જીવન હતું પેલા શુદ્ધ ખાવાનું શુદ્ધ ખેતી પોતાના ઘરે જ ગાય ભેસ એટલે દૂધ દોઈને સવારથી જ એ બધી ક્રિયાઓ ચાલુ થઈ જાય સાડા ચાર પાંચ વાગ્યા થી અને અહિયાં તો શહેરી જીવન તો સાત વાગ્યા પછી તો સવાર પડે છે અહિયાં લોકો મોર્નિંગ વોક જાય છે બધે જાય છે પણ ત્યાં તો કામ જ ચાલુ થઈ જાય સવાર થી ચૂલા જાદુદ પાણી બધું કામ જાતશે અને અહિયાં તો બધા ગાડી સાફ કરવા વાળા નોકર છા પાણી વાત અહિયાં દુકાને જવું પડે શહેરી જીવનનું ને ગામ ન જીવન એકદમ અલગ જ વાતાવરણ છે ત્યાંની શુદ્ધ હવા અહિયાં સવારથી જ પ્રદુષણ એટલા વ્હકલ દોડતા થાય એટલે ધુમાડો ધુમાડો ધુમાડો શરૂઆત થઈ.
હા અને ગામ અને શહેર કારમ કે ગામડાનું તમે ત્યાંના લોકોનું જીવન જોશો કે એકદમ શુદ્ધ બધું ખાવાનું શુદ્ધ વાતાવરણ ત્યાં તમને પ્રદુષણ ખુબ જ ઓછું જોવા મળશે. પછી ત્યાં તમે જોશો સગ્યા. બ સાથે પરિવારમાં રહે બધા એમ તો મુખ્યત્વે ગામડામાં તો ખેતી જ કરતા હોય બહુ ઓછા જ હશે કે જેમનો ધંધો કે નોકરી હશે હું તમે શહેરનું જીવન જોશો કે જેટલા છેલ્લા સમયમાં લોકો ગામડા માંથી શહેરમાં સ્થળાંતર તં હવે ગામડામાં એટલી ખુબ જ ઓછી પબ્લિક રહી છે કારણ કે બધા હવે શહેર તરફ વળ ચુક્યા છે એટલે તમે જોશો બંનેના જીવનમાં એમ ઘણો તફાવત છે.
ના સાચી વાત છે અને ગામડા માં તો લોકો કેવું છે કે ત્યાં આગાડી બધા વદલા નીચે બેસી અને બધા ભેગ ભેગા થઈને વાતચીત કરે આ શહેરમાં ત બધા ફોન થી કોન્ટેક રેડિયશન લાગે ત્યાં તો બધા વડલા નીચે બેસે અહી બધાના તો સવાર થી જ એસી ચાલુ થઈ જાય ઓફિસમાં ના અને અહીં તો બધા વડલા નીચે વડીલો બધા બેઠા હોય ફેટા બાંધીને એક બીજાને ચાની ચુસકી લેતા હોય હુકુ ભરતા હોય અને ગામના પંચાયત હોય એ મેન એ પ્રમુખ એ બધા બેસીને ગામના સુધારણા વિશે ચર્ચા વિચારણા કરતા હોય છે ને અહિયાં તો કોઈને મળવાનો પણ ટાઈમ નથી હોતો રવિવાર સિવાય અને ત્યાં તો રોજ રવિવાર હોય છે.
હા હું બીજી એક વાત કરીશ કે ગામડાઓનું જે જીવન હોય છે તેમાં તમે જોશો કે કઈ બી તકલીફ કે હોસ્પિટલમાં કે ત્યાં ખૂબ જ હોસ્પિટલ અને દવાખાનાની તકલીફ હોય છે જેથી ત્યાં બી કોઈ બી બીમાર પડે છે. તો તેને લોકોગથી પીડવું પડે છે જેના કારણે ત્યાં એ બધી સુવિધા હોતી નથી જેનાથી ત્યાંના લોકો પીડાતા હોય છે અને શહેરમાં તમે હવેણા જે શહેર જે બધા સ્થળાંતર થયા છે જે શહેર બાજુ ત તમને નવી નવી હોસ્પિટલ બધી સુવિધાને પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
ના સાચી વાત છે અને ત્યાં સુવિધા મળતી ના હોવાથી આયુષ્ય પણ ટૂંકું થઈ જાય છે એ લોકો પૈસાથી દવાઓ પણ ખર્ચી નથી શકતા સિટીમાં આવતા આવતા તો રસ્તામાં જ એ લોકોનું મોત થઈતું એટલે આ સુવિધાઓથી વંચિત રહે છે પણ તો પણ હવે તો ઘણા ગામડાઓમાં ડોક્ટરો સારા ડોક્ટરો ઓછા પૈસા કે ફ્રીમાં દવા કરી આપે છે સારું પણ થઈ જાય છે અને એ લોકો પોતે પણ એટલી કેર લેતા હોય છે શહેરી જીવનમાં પણ એટલી સગવડો છે પણ કેટલીક અગવડો પણ પડતી હોય છે. કે માણસને શાંતિ થી રેવા માટે ટાઈમ નથી પૈસો છે પણ ખાવા માટે અ ટાઈમ નથી ઊંઘ નથી કારણ કે બધું જ છે પણ ઊંઘ જ ના હોય તો એ શરીર પછી આરામ નથી મળતો અને ગામડાના લોકો ખુલ્લા આકાશમાં ખાટલા ની જે સુઈ જાય છે એટલે એમને એકદમ ફ્રેશ સવારે થઈને ઉઠી શકે છે એ લોકો.
અને હું શહેરની વાત કરીશ કે શહેરમાં તમને ભરપૂર સુવિધા મળી રહેશે પણ તમે જોશો કે શહેરોમાં વૃક્ષો ખુબ ઓછા હોય જેનાથી પ્રદુષણ તમે જોશો કે ખુબ જ વધારે થતું હોય છે જેના કારણે લોકોનો બીમાર પડ થવાના સંભવના વધી જાય છે જેના કારણે શહેરમાં ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય છે તમે જોશો કે શહેર વાળા લોકો ગામડા કરતા જલ્દી મૃત્યુ પામતા હોય છે કારણ કે ત્યાંની આબોહવા વાતાવરણ ખોરાક બધો અસર પડે છે જેનાથી અહંના લોકો જલ્દી બીમાર પડે છે શહેરના લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેના કારણે ગામડાની તુલનામાં તે લોકો વધારે જીવી શકતા નથી બીજી વાત કહીશ કે શહેરનું જીવન આખું અલગ જ છે ગામડાની જીવનની તુલનામાં કારણ કે ગામડામાં જીવનમાં જોશો ત્યાં તમને શાંતિનો અનુભવ થશે તમારે બધા લોકો પરિવાર સાથે કે ખાશે બેસશે વાતો કરશે. એ શહેરમાં એનાથી તમને ઊંઘો જ જોવા મળશે. અહિયાં કોઈની જોડે ડાઇમ નથી. સવારથી ઉઠ જે જોબ નોકરી હોય ત્યાં ભાગવાનું ને એવી રીતે ચાલ્યા કરે છે એટલે બંનેના તમે જીવન જોશો બંનેના લોકો નું જીવન તો બંનેનું વિરોધ બી જીવન હોય છે.
અને અમે હમણાં વચ્ચે અમારે ગામડામાં ધજા હોય છે દર વર્ષે તો હમણાં અમે વચ્ચે ધનારી ગયા હતા તો ત્યાં ગામડાનું જીવન એટલે એમ સવારથી અમે જોઈએ આમ અને પ્રેમાળ એટલા માણસો કે ભલે કોઈ ઓળખતા હોય કે કોઈ લેવા દેવાના એ પણ આપણે એમ કે કેમ છો મા બાસા મજામાં આમ કે આવો ચા પીવીને જાઓ આવા છે તો આઈને મળીને જજો આમ કોઈ લેવા દેવા તો પણ એટલો પ્રેમથી બોલાય વરસમાં એક વાર જઈએ તોય અને અહીંયા તો કેવું છે ફ્લેટોમાં રહેતા હોય પણ બાજુમાં કોણ રહે છે એની પણ ખબર નહ ઓળખાણે નહી અને આપડે શું કેવા દેવા કેમ બોલાવીએ આપડણે આપડે કઈ જ વાંધો નહી અને ગામડામાં જોઈએ તો બધા સવાર થી ઉઠીને ગળા ભરી ભરીને પાણી ભરતા હોય પેલી ડંકીથી પાણી ભરતા હોય અહિયાં તો એ સવાર થી આરો એકવાગાર ચાલુ કર્યું કે કામપત વાત એટલે આ બધી વસ્તુ આમ જોઈએ ને તો એટલી અલગ લાગે છે ને ગામડાનું જીવન ત્યાં જઈએ તો આખું વાતાવરણ સવાર થી બધા કામે લાગી જાય બધા પાણી ભરે કપડા ધોવા જતા હોય બધા વળી પુરુષ લોકો બધા ત્યાં બેઠા હોય ઓટલા ઉપર આવતા જતા બધાને બોલાવતા હોય કરતા હોય પછી ખેતી એ જતા હોય એટલે બધું વાતાવરણ બહુ જ અલગ છે કોઈ સાધન નું પ્રદુષણ નહ કશું જ નહી જ્યાં હોય ત્યા બધા ચાલતા જ જતા જોવા મળે આપણને.
હા સાચી વાત છે ને હું બધું શહેરમાં લોકોનું એક નુકસાન થ કે તે લોકોને ગામડામાં જવાનું પસંદ હોતી નથી કેમ કે એમને એવું લાગે છે કે ત્યાં બહું જ સુવિધા ઓછી છે. લાઈટ નથી આવતી લાઈટ જતી રહેશે અમુક પછી ઘર બરોબર નથી હોતા. એટલે શહેર વાળા લોકો ગામડા લોકોનું નીચું જીવન જોતા હશે. કારણ કે, એમને નથી ખબર કે ત્યાંની આબોહવા વાતાવરણ શહેર કરતા પણ શુદ્ધ છે. અને ત્યાં ત તમે જે વાત કરી કે ત્યાંના લોક ખુબ જ મદદરૂપ હોય છે. એવું શહેરમાં તમને જોવા મળતું નથી શહેરમાં તમે જોશો કે કોઈ કામ વગર બીજા એકબીજાને બોલાવતું નથી એવું તમને ગામડામાં જોવા નહી મળે. ગામડામાં તમને ભલે ઓળખો છો કે નહી, ઓળખતો બધા એકબીજાને દરૂપ થાય છે. કોઈ બી પરિસ્થિતિ કોઈના પર આવી થઈ હોય તો બધા એક સાથે ઉભા રહીને લડતા હોય છે.
હા એ વાત સાચી વાત છે. ત્યાં, બધાનો સંપ એટલો હોય છે, કે બધા એક અવાજને એક જન ને ખબર પડે એટલે બધા ભેગા થઈ ગ અને અહિયાં તો ખબર પડે પણ કોઈની પાસે ટાઈમ નથી હોતો. શહેરી જીવન એટલે એટલું ફાસ્ટ જીવન છે, કે તમે કોઈને કોઈ પોતાના માટે તો શું તમે બી બીજા ના માટે પણ કોઈ ટાઈમ સ્પેન્ડ નહી કરી શકતા. એટલે શું થયું શું નહી કરી ફ્લેટમાં તો હવે સિસ્ટમ એવી થઈ ગઈ છે, કે તમે આડોશી પાડોશી ના ત્યાં દરવાજા બધા ના બંધ હો કોણ આવ્યું કોણ ગયું. વોચમેનને આવા દે કરવા દે કઈ કોઈને ખબર નથી પડતી બધા પોત પોતાના લેડીઝ હોય જેન્ટસ હોય છોકરાઓ સ્કૂલે જાય ટ્યુશન જાય ક્લાસીસ માં જાય. એટલે બધા પોતપોતાના કામમાં વ ત્યાં ગામમાં તો કેવું છે. બધા છોકરાઓ ભેગા થાય બધા ભેગા થઈને સ્કૂલે જાય, આવે એટલે પાછા રમે કરે લેડીઝો બધી કામ કરી કરીને બેસે પછી રસ ખે ખેત ખેતરમાં આપવા જાય એમનું ખાવાનું પાછા આવીને જમે કરે બપોરે આરામ કરે બીજું સિલાઈ બુનાઈ કરે અહિયાં તો લેડીઝોને ટાઈમ જ ના હોય કે એવી સિલાઈ બુનાઈ કરી શકે કે આવડતી હોય કેવું એટલે આ બધું શહેરની લેડીઝોને એવું સમ કે આ લોકોને શું ખબર પડે પણ હવે ગામમાં પણ એવા લોકો ઘર બનાવવા માંડ્યા છે. નાના નાના ઘર હોવા છતાં, પણ એટલી ફેસિલિટી વાળાને પાકા મકાનો બનવા માંડ્યા છે. હવે, તો એટલે ગામમાં જવાનું વરષમાં એક વાર બી પોતાના વતન જવાનું લોક ખુ પસંદ કરતા હોય છે.
હા, સા કારણ કે, તમારે એક વરષમાં મિનિમમ એક વાર તો જવું પડે કારણ કે આપણા જે બી કુલદેવી કે ત્યાં હોય છે. એ આશીર્વાદ લેવા જવું પડતું હોય છે. એટ હું તો કહેવા માંગીશ એટલે તો કે વાર નહી તમારે વર્ષમાં મિનિમમ બે ત્રણ વાર તો ગામડામાં જવું જ જોઈએ ત્યાંનું વાતાવરણ તમને એકદમ શાંતિનો અહેસાસ થાય છે. ત્યાં અને હું એક વાત તો કહીશ કે જે છેલ્લા થોડા સમયગાળામાં જે લોકો ગામડામાંથી બધા શહેરમાં તરફ વીઅડી રહે છે. તો તમને ગામડામાં સંખ્યા ઘટ થી જોવા ખુબ જ ઘટતી જોવા મળે. જેના લીધે આ ધીરે ધીરે ગામડાઓમાં બી જોશો કે બધા શહેર તરફ આવી ચુક્યા છે. તમે આગળ જઈને આ ગામડાઓ વિલુપ્ત થવાના આરે છે. એટલે કોઈ બી તમે જોશો કે, આપણી આગળની પેઢી છે. એમને કદાચ ગામ ગામડા જોવા ના મળે એવું બની શકે છે.
ના ના એટલે વાપ એ વર્ષમાં એક વાર કુળદેવી ના દર્શન કરવા જઈએ સગામાં જઈએ, તો આપણી સાથે આપડા બાળકોને પણ લેતા જઈએ તો એ લોકો પણ પછી, એમના બાળકો એટલે પેઢી દર પેઢી આ પરંપરા ચાલુ રહે. અને કુળદેવી ના દર્શન ભી થતા થાય એમના આશીર્વાદ આપણને મળ અને છોકરાઓને પણ અનુભવ થાય કે, ગામનું શુદ્ધ વાતાવરણ કેવું હોય છે. ને શહેરનું જીવન કેટલું પ્રદુષિત અને કેવું હોય છે. કેટલી ફાસ્ટ લાઈફ હોય છે કે સવાર એ લોકો પાસે ટાઈમ નથી હોતું. એટલે આ બધું બહ અઘરું એને એ લોકોને બતાડું જરૂરી છે. કે આ લોકો કેવી સાદગીથી ને કેવી રીતે બધી ફેસિલટી વગરે એ લોકોની પાસે સાયકલ બી નથી જ્યાં જ્યાં ત્યાં બધી ચાલતા જાય છે. અને આપડે તો પેટ્રોલ ને ધુમાડા એ એટલું બધું પ્રદુષણ કરે છે. વ્હીકલ વગર કોઈ ચાલતું તો ઓછું જ જોવા મળે.
હા એટલે એ વાત સાચી હ છેલ્લે તો એ કહીશ કે આ ટોપિક એ છે. જેટલી વાત કર એટલી સઈ શકે પણ સમયની મર્યાદા છેલ્લે એ કહીશ કે, આ ટોપિક પર વાત કરવામાં તમારી સાથે ખુબ આનંદ આવે અરી પાસેથી નવી નવી જાણ કરી મળી અને આપડ બીજા નવા ટોપિક સાથે મળીશું.